હેલો કેમ છો?
હા મજામાં તું કેમ છે?
હું પણ મજામાં છું, આજે કોલેજમાં ગ્રામ વિકાસ વિષય પર પ્રોજેક્ટ મળ્યો છે, વિચાર્યું કે તારી સાથે વાત કરું.
વાહ ખુબ સરસ વિષય છે, ગામ નો વિકાસ એટલે દેશ નો વિકાસ.
હું પણ હા હું પણ કારણ કે આપણે દેશમાં હજુ પણ ઘણા લોકો, ગામોમાં રહે છે જો ગામ આગળ વધશે તો આખો દેશ આગળ વધ.
એકદમ સાચું છે, મારા મતે ગામ વિકાસની શરૂઆત શિક્ષણથી થવી જોઈએ.
બિલકુલ એકદમ સાચું મારા માટે પણ ગ્રામની ગ્રામ વિકાસની શરૂઆત શિક્ષણ થવી જોઈએ એ કેવી રીતે?
જો ગામડામાં દરે દરેક બાળકો સારી રીતે ભણશે તો તેઓ, ભવિષ્યમાં સારી નોકરી મેળવી શકે અથવા પોતાના, પોતાના વ્યવસાય શરૂ કરી શકે શિક્ષણ લોકો સમાજ અને સારા નિર્ણય લઈ શકે.
બિલકુલ, અને ઘણા ગામોમાં હજુ પણ છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પૂરતી તકો મળતી ત નથી.
સાચું દરેક માતા પિતાને દીકરીઓ અને દીકરીને સમાન શિક્ષણ આપવું જોઈએ.
જ ડિજિટલ શિક્ષણનો પણ સમય છે, ગામની શાળાઓમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટ હોવું જોઈએ.
બિલકુલ જે જેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન, કોર્સ, વિડીયો અને નવી માહિતી મળી શકે.
શિક્ષણ પછી આરોગ્યની વાત કરીએ ઘણા ગામોમાં લોકો સારવાર માટે, હજુ પણ શહેરમાં જોવું પડે છે.
હમ બિલકુલ ગામના સારી ગામમાં સારી હોસ્પિટલ, દવાખાના અને એમ્બ્યુલન્સની સુવિધાઓ હોવી જોઈએ.
બિલકુલ નિયમિત આરોગ્ય કેમ્પ પણ યોજાવા જોઈએ.
ખાસ કરીને બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે, આરોગ્ય તપાસ ખૂબ જરૂરી છે.
તે સ્વચ્છતા પણ આરોગ્ય સાથે જોડાયેલી છે.
બિલકુલ જો ગામડામાં ગંદકી રહેશે તો મચ્છર અને બીમારીઓ વધશે.
દરેક ઘરમાં શૌચાલય હોવું જોઈએ અને લોકોને, આરોગ ઉપયોગ કરે તે માટે જાગૃતિ લાવ જોઈએ.
બિલકુલ અને કચરો કચરો રસ્તા પર ફેગવાને બદલે કચરા પેટીમાં નાખવો જોઈએ. જેથી ગંદકી અને સ્વચ્છતા આપણે આપડા ગામમાં જ જાળવી શકાય.
સાચું. ચાલ હવે. સ્વચ્છતા વિશે વાત પૂર્ણ કરી હવે પાણીની વાત. કરી ઉનાળા માં ઘણા. ગામોમાં પાણીની તકલીફ હજુ સુધી થાય છે.
હા તે તો બરાબર વાત છે, વરસાદી પાણીઓ સંગ્રહ કરવો જોઈએ. ચેકડેમ અને તળાવો બનાવવા બનાવવાથી પાણી બચી શકે અને ગામડાના ખેડૂતોને અ સુવિધા મળી શકે.
બિલકુલ લોકો પણ પાણીનો બગાડ ન કરે એ પણ મહત્વનું છે.
સાચું પાણી વગર જીવન શક્ય જ નથી.
હા હવે ખેતીની વાત કરીએ, ખેતીની વાત કરીએ ખેડૂતો ગામની આર્થિક વ્યવસ્થાનો મોટો આધાર છે.
બિલકુલ જો ખેડૂતો ખેડૂતોને આધુનિક ખેતીની તાલીમ આપવી જોઈએ.
બિલકુલ તે સાથે ડીપ ઇરીગેશન અને સ્પ્રિકલર જેવી પદ્ધતિઓથી પાણી બચાઈ શકાય અને સારો ઉપયોગ કરી શકાય.
અને સારી ગુણવત્તાના બીજ તથા ખાતર સમક્ષ મળી શકે ખેડૂતો ખેડૂતો અ પોતાનો વ્યવસાય સારી રીતે કરી શકે.
બિલકુલ ખેડૂતોની સારી ગુણવત્તા બીજ તથા ખાતર સમયસર મળવા જોઈએ, જેથી તે ખેડૂતો પાક વીમા વિશે પણ જાણકારી આપવી જોઈએ જેથી તેઓ બીજ અને સાર ખેતી સામગ્રી ખરીદી શકે.
હ બિલકુલ ઘણા ખેડૂતોને સરકારની યોજનાઓ માહિતી જ નથી મળતી.
બિલકુલ ગામમાં માહિતી કેન્દ્રો આ માટે હોવા જોઈએ.
એ વાત તો સાચી છે, અ રોજગાર ન શું કેહવું?
બિલકુલ મારા મતે તો ગામમાં નાના ઉદ્યોગો શરૂ કરવા જોઈએ જેથી રોજગાર મળી શકે.
અમ જેમ કે જેમ કે પાપડ, અથાણા ઉત્પાદન વગેરે દૂધ નો ઉત્પાદન વગેરે.
હમ્મ બિલકુલ એવા હસ્તકલા અને અવ એવા નાના ઉદ્યોગો હોવા જોઈએ જેથી લોકો શહેરમાં અ કામ શોધવા નવુ જાય અને રોજગાર મળી રહે.
હમ્મ એ વાત તો સાચી છે, અને મહિલાઓ માટે સ્વસહાય જૂથો ખુબ ઉપયોગી છે.
બિલકુલ અને સાચું છે મહિલાઓની નાની નાની બચત કરીને પોતાના વ્યવસાય શરૂ કરી શકે.
આજકાલ ઘણા ગામોમાં મહિલાઓ સફળ ઉદ્યોગ સાહિતી બની રહી છે ને?
બિલકુલ અને સાથે સાથે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ પણ જારી કરવો જરૂરી છે.
એ વાત તો સાચી છે. ગામમાં ઈન્ટરનેટ હશે તો લોકો ઓનલાઈન બેન્કિંગ, શિક્ષણ અને સારી સુવિધાઓ સરકારી સેવાઓનો લાભ લઈ શકે.
બિલકુલ વિદ્યાર્થીઓ માટે પણ ખુબ ફાયદાકારક છે અને ઉપયોગી પણ છે.
અને રસ્તા અને પરિવહન સુવિધા પણ મહત્વપૂર્ણ છે ને?
સાચું ખરેખર સારા રસ્તા હશે તો ખેડૂતો સરળતાથી પોતાના માલ બજારમાં લઈ શ કે અને અ શિક્ષ ક્ષણ અને બીજી રોજગારીની તકોમાં પણ સહાય થઈ શકે.
હા અને જો બાળકોને શાળામાં જવું પણ સરળ સરળ બને.
બિલકુલ વીજળીની સુવિધા પણ હોવી જોઈએ જેથી શાળાઓમાં સારું હોય તેથી વીજળીની સુવિધા વિશે કંઈ કેવું છે.
જો ગામડામાં ચોવીસ કલાક વીજળી મળ મળી રહેવી જોઈએ કારણ કે અ ગામડાના લોકોને સારી સુવિધાઓ મળી શકે વગેરે.
સાચું અને સોલર એનર્જીનો ઉપયોગ પણ વધારવો જોઈએ જેથી વીજળીનો પર્યાપ્ત ઉપયોગ થઈ શકે.
બિલકુલ તો આપણે પર્યાવરણ માટે પણ સારું છે ને?
બિલકુલ પર્યાવરણની વાત નીકળી છે તો વૃક્ષારોપણ પણ કરવું જરૂરી છે જેથી પર્યાવરણ સુરક્ષિત રહે.
એકદમ દરેક ગામડામાં દર વર્ષ વૃક્ષારોપણ અભિયાન થવું જ જોઈએ.
હા વૃ અને સાચું છે વૃક્ષો હવા શુદ્ધ રાખે છે અને ગરમી ઘટાડે છે.
અને વરસાદ માટે પણ એ મદદરૂપ બની શકે તે પર્યાવરણ પર્યાવરણનો એક મૂળભૂત પાયો છે.
બિલકુલ ઘણ ગામમાં રમતની સુવિધા પણ સાથે સાથે હોવી જોઈએ.
એ વાત તો સાચી છે એ તેનાથી યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહન મળી શકે.
તેનાથી સ્વાસ્થ્ય સારું રહે અને ખરાબ આદતો પણ દૂર જતી રહે.
હમ્મ હા અને ગામના પુસ્તકાલય અને કેન્દ્રો પણ હોવા જોઈએ.
બિલકુલ જેથી યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે.
જેથી યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષા તૈયાર કરે તો તેમાં ઘણા વિદ્યાર્થીઓ યુપીએસસી જીપીએસસી એસએસસી જેવી પરીક્ષાઓની તૈયારી કરી શકે.
જો ગામમાં જ સારી સુવિધા મળી રહે તો શહેરો જવાની જરૂર ન પડે.
બરાબર ગામડામાં ગામડામાં યુવાનો મંડળ પણ સક્રિય હોવું જોઈએ.
યુવાનો સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ અને જાગૃતિ કાર્યક્રમો કરી શકે.
હા અને ગ્રામ સભામાં લોકોની ભાગીદારી પણ વધવી જોઈએ.
તો ટૂંકમાં કહીએ તો શિક્ષણ આરોગ્ય સ્વચ્છતા પાણી ખેતી રોજગાર ડિજિટલ ટેકનોલોજી અને રસ્તા વીજળી અને પર્યાવરણ આ બધું ગ્રામ વિકાસ માટે ખૂબ જરૂરી છે.
એકદમ સાચું છે જો સરકાર અને લોકો સાથે સરકાર અને ગામના લોકો સાથે મળીને કામ કરે તો દરેક ગામ વિકસિત બની શકે અને ભારત ભારત એક વિકસિત દેશ કહી શકાય.
બિલકુલ સરકાર અને લોકો સાથે મળીને કામ કરે તો અ ગામ વિકસિત બની શકે અને જ્યારે દરેક ગામ વિકસિત બનશે ત્યારે ભારત ખરેખર વિકસિત દેશ બની શકે એ માટે સરકારે લોકો સાથે મળીને અને લોકો માટે સહાય થાય તેવી બધી યોજનાઓ અને સુવિધાઓ પર્યાપ્ત રીતે પૂરી પાડવી જોઈએ જેવી કે વીજળી અમ આરોગ્ય માટે ની સુવિધા સ્વચ્છ પાણી શિક્ષણ અને રસ્તા વગેરે વધુ વિકાસ માટે જરૂરી હોય તે વસ્તુઓ પુરી પાડવી જોઈએ અને સહભાગીદારી વાળી યોજનાઓ બનાવી મંડળી એકઠી કરી તે માટે ખેડૂતો કે બાળકોના શિક્ષણ વિશે ઉકેલ પણ લાવો જોઈએ.
અને જ્યારે દરેક ગામડા વિકસિત બને ત્યારે ભારત ખરેખર વિકસિત બની શકે છે.
હા આજે ખુબ સરસ ચર્ચા છે.
મને પણ ખુબ આનંદ થયો.
સારું હવે મોડું થઈ રહ્યું છે કાલે વાત કરીશું.
જરૂર બાય.